હલો કેમ છો તમે
મજામાં તમે કેમ છો
હું પણ મજામાં આજે આપડી સારા જીવનના અનુભવ વિશે થોડી વાતો કરીએ
હમ
માણસના જીવનમાં શાળા એ ખૂબ જ જરૂરી છે આપણા બાળપણ થી લઈને જયાર સુધી મોટા થઈએ ત્યાર સુધી આપણા જીવનમાં શાળા ખૂબ જ જરૂરી છે એ આપણા જીવનને ખૂબ જ યાદગાર બનાવે છે એ આપણને સારા સંસ્કારોનું સિંચન સિંચન કરે છે માણસ ના જીવનમાં બાળપણ અને શાળા જીવન સૌથી સુંદર અને યાદગાર સમય હોય છે શાળા એ માત્ર શિક્ષણ મેળવવાનું સ્થળ નથી પરંતુ જીવન જીવનની કળા શીખવતું પવિત્ર મંદિર છે શાળામાં આપણે માત્ર પુસ્તકો નું જ્ઞાન જ નહીં મેળવતા પરંતુ શિસ્ત સમય ન મહત્વ મિત્રતા સહકાર પ્રામાણિકતા અને જવાબદારી જેવી જીવન મૂલ્ય પણણ શિક મારા જીવનમાં શાળા ના દિવસો ખુબ જ આનંદદાયક અને પ્રેરણાદાયક રહ્યા છે આજે પણ જ્યારે હું મારા સળા જીવનને યાદ કરું છું ત્યારે મને આનંદથી મારું મન ભરાઈ જાય છે શાળા જીવનમાં જ મેં પ્રવેશ કર્યો હતો એટલે કે મારો જે સ્કૂલ નો પેલો દિવસ હતો તે મને ખુબ જ યાદ છે. ત્યારે મેં સ્કૂલમાં જોવા પેલા ખુબ જ ડરતી હતી. હ અને મને જવાનું પસંદ જ નહી હતું શાળામાં જવાનું શરૂઆતમાં મને શાળાનો ઘણો ડર લાગતો હતો નવું વાતાવરણ કેવું હશે શિક્ષકો કેવા હશે એવું મને લાગ તું હતો પણ જયારે હું શાળામાં ગઈ ત્યારે મેં નવા મિત્રો બનાવ્યા નવા શિ ક્ષકો અને નવું વાત માટે અજણ્યું હતું પરંતુ નવા મિત્રો અને નવા શિક્ષકો સાથે ધીરે ધીરે એમની સાથે ધીરે ધીરે મારો સારો એવો સંબંધ બની ગયો અને એ લોકો મારા માટે ખુબ જ
છે શાળા એ આપણને ઘણા બધું શીખવે છે એ શાળા આપણને માર્ગદર્શન આપે છે. શિક્ષકો આપણને ખૂબ જ સારી શીખ આપે છે, માર્ગદર્શન આપે છે. આપણા જીવનને ઘર ઘડતર માં ખુબ જ મદદ કરે છે. શિક્ષકો આપણા જીવનના સાચા ઘડવૈયા છે. તેઓ માત્ર પાઠ્યપુસ્તક નું જ્ઞાન જ નહીં પણ આપતા પરંતુ સારા સંસ્કાર અને જીવન જીવવાની સાચી દિશા બતાવે છે મારા દરેક શિક્ષકે એમ મને પ્રેમ થી ભણાવ્યું છે. મુશ્કેલ વિષયો સરળ રીતે સમજાવ્યા છે. જીવનમાં મહેનત કરતાં શિસ્ત રીતે રહેવું પ્રમાણિકતા જાળવવી એવા ઘણા બધા મને શીખા આપી છે અને સમજાવ્યું છે. તેમના આશીર્વાદ અને માર્ગદર્શનને કારણે હું અભ્યાસમાં આગળ વધજો શાણા જીવનમાં બનેલા મિત્રો અને જીવનભરી યાદ રહે છે મિત્રો સાથે ભણવું રમવું હસવું એકબીજાની મદદ કરવી અને સાથે મળીને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લેવો એ ખૂબ જ આનંદદાયક અનુભવ હતો પરીક્ષા ના દિવસોમાં અમે એકબીજાને સમ સમજાવીને અભ્યાસ કરતા એમાં તમને ઘણું બધું યાદ રેતું હતું. જયારે અમે અમારા વિચારો અમારા મિત્રો જોડે શેર કરતા હતા તેમાંથી અમને ઘણું બધું એવું નવું નવું જાણવાનું પણ મળતું હતું જેે આ મારા જે નિજી જીવનમાં પણ ખૂબ જ ઉપયોગી મને બન્યું છે. મિત્રો સાથે વિતાવેલી દરેક ક્ષણ મને આજે પણ ખુબ જ યાદ છે, અને મને એ ક્ષણો ખુબ જ વાહલી છે. તમે તમારા સારા જીવનનો અનુભવ મારી જોડે શેર કરશો?
હા હું કરું છું.
જ્યારે શાળામાં હું જતી હતી ત્યારે સવાર નુ વાતાવરણમાં સવારે નવ વાગ કે ઘંટ વાગ તો બધા બાળકો સફેદ સ્કટ અને તેમાં ખિસ્સામાં ન્યુ બ્લુ પેન્ટ લઈને ઉભા રહે પ્રાર્થના ની શરૂઆત તું હિ રામ હે સબ મેં પછી રાષ્ટ્રગીત એ સશિષ્ટ એ એકતા આજે પણ યાદ આવે છે જય્યારે ક્લાસમાં રહેતા ત્યારે ક્લાસમાં બ્કબોર્ડ ચોક નો અવાજ શિક્ષક નો ટસ્ટર બેન્ચ પર નામ કોતરવું પાછળ બેસીને મિત્રો સાથે વાતો કરવી. એ વધારે યાદ આવે છે ટિફિનનો ડબ્બો ખોલીને જયારે ચાલુ. લેકચરમાં પણ ખાવાનું તું મારું ખાું તારું ખા કરું એ બધી નાની નાની વાતો જ શાળા જીવનનું મોટું બનાવે છે. શાળાના મિત્રો આજે મિત્રો આખી દુનિયામાં ના મળે એમની સાથે ઝઘડો પણ થાય અને પાંચ મિનિટમાં સારા પણ થઈ જતા પેલા આ શિક્ષણ શિક્ષકે આપણ શિક્ષક એ આપણે ગુરુ કહીએ છીએ જે મેડમ પહેલી વાર અક્ષર ઓળખતા શીખવ્યું છે જે શરીર શરી એ ગણિત નો અઘરો દાખ ત્રણ વાર સમ આવ્યો જે પ્રિ પલ્સરે સ્ટેજ પરથી કહ્યું હતું તું કઈ મોટું કરીશ ક્યારે પણ સજા પણ મળે હોમવર્ક ન કર્યું હોય તો મરઘા બનાવે ક્લાસમાં વાતો કરી ત્યારે ચાલુે ત્યારે વાત કરતા હોય ત્યારે પકડાાય જતા અને બહાર ઉભા રાખતા તે સમય ખુબ ગુસ્સા હતો પણ આજે જ સમજાય છે કે એ બધું આપણા ભવિષ્ય માટે હતું જારે શાળા માં હતા ત્યારે ભણવા સાથે રમત પણ જતી રમતો પીરિયડ એટલે સૌથી મનપસંદ પીરિયડ કબ્ડી ખોખો લંગડી દોરડાકુદ જેવા રમતો રમતા અને વાર્ષિક રમ્મોત્સવમાં ભાગ લઈને મેડલ જીતવવાની ખુશી તે અલગ જ કઈ હતી વાર્ષિક ઉત્સવ સ્વતંત્ર દિવસ શિક્ષક દિવસ આવો તહેવાર આવે ત્યારે સ્ટેજ પર ડાન્સ કરવાનો ડર પણ તે સ્ટેજ પર ડાન્સ કરવાનો અનુભવ બહુ યાદ આવે છે ને ત્યારે બહુ મજા આવશે નાટક માં ભૂમિકા ભજવવી ગીત ગાવું પહેલી વાર ઈનામ મળે ત્યારે મમ્મી પપ્પા ને બતાવવાની ઉતાવળ આ બધી આપણામાં આત્મવિશ્વાસ ટીમ વર્ક અને નેતૃત્વ શક્તિ આવે છે જે શાળાથી જ આવેલી છે પરીક્ષા પહેલાની રાત આખી રાત જાગીને ભણવું સવારે પેપર આપ પણ જતી વખતે ભગવાનને પ્રાર્થના કરવી કે પેપર સારું જાય અને આનંદ કોઈ પ્રશ્ન ના આવડે તો ટેન્શન જયારે રિઝલ્ટ ના દિવસે નોટિસ બોર્ડ પર પોતાનો રોલ નંબર શોધવો વધારે માર્ક આવે તો મીઠાઈ વહેચવી ઓછા આવે તો રડવું
હા
પણ આજ બધું આપણને જવાબદારી અને મહેનત નું મહત્વ શીખવે છે.
હ
નાની નાની ભૂલ એ પણ મોટી શીખ આપે છે બેન્ચ પર નામ લખું શિક્ષક પાસ કરે એટલે ચિઠ્ઠી પાસ કરવી કેન્ટીન માંથી વધારે સમોસા ખાવા આ બધી સરતો સરાર હતો પણ સજા પણ મળે સરારતો કરતા આને સજા પણ મળતી આજ ભૂલ આપણને શિસ્ત સમય પાલન અને પ્રામાણિકતા શીખવે સે.
બ
શાળામાં જીવનનું મહત્વ અને યોગદાન સે. જેમાં વ્યક્તિના ઘડતર, સાળા આપણા વિચારોને ઘડે સે, શિસ્ત સમયનું પાલન વડીલોનું માન, મિત્રો સાથે પ્રેમ આ બધા સંસ્કારોનું ઉપાયો સારામાંથી જ નખાય છે. શાળામાં અલગ અલગ જાતિ, ધર્મ ગામના બાળકો સાથે ભણીએ સીએ. અહીંથી એકતામાં બળશે એ સમજાય સે. શાળા માંથી જ આપણને શીખવવામાં આવે સે કે આગળ જતા આપણું શું લક્ષ્ય હોય સે, શું બનવાનું આપણેે તેને તેટલી મહેનત કરવી જોઈએ ડોક્ટર, એન્જિનિયરે બનવાનું હોય તેને પાયો શાણામાં જ નખાય સે. વિજ્ઞાન નું પહેલું પ્રયોગ ઇતિહાસ ન પહેલો પાઠ બધું અહીંથી જ શરુ થાય સે. સ્કૂલમાં સત્ય બોલો, મહેનત કરો, દેશની સેવા કરો આ બધા પાઠ ઠય પુસ્તકો માંથી નહી, શાળાના વાતાવરણ માંથી શીખ્યા છે, જ્યારે પણ રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું સે કે શાળા એ બગીચો છે, અને બાળકો એના ફૂલ શે. શિક્ષકે મારી છે. જીવનમાં ગમે તેટલી સફળતા મળે, ગમે તેટલા પૈસા કમાઈએ. પણ શાળા એ દિવસોની કિંમત કોઈ કરી શકે નહીં. એ બેન્ચ, બ્લેકબોર્ડ અને પ્રાર્થના એ મિત્રો, શિક્ષક બધુ હૃદયના એક ખૂણામાં હંમેશા માટે વસી જાય છે. શાળા એ શાળામાં જેટલી મસ્ત જે મસ્તી કર તા લડાતા ને ઝઘડો ને એવું કરતા એ આજ આજના સમયમાં ખુબ યાદ આવે છે.
હા તમે બરાબર કહ્યું હા. તમે બરાબર કહ્યું મને પણ એ સમય ખુબ જ યાદ આવે છે. જે મિત્રો સાથે રમવું, ખાવું, પીવું, લડાવું ખુબ જ યાદ આવે છે એ. તમે મને એના વિશે ખુબ બધી માહિતી આપી છે, એનાથી તો મને મારા બાળપણની યાદો તાજી થઈ ગઈ છે. એટલે ત શળા ને આપણે વ્યક્તિને સર્વાંગી વિકાસ નું કેન્દ્ર પણ કહી શકીએ છીએ. અહીં વિદ્યાર્થીને શારીરિક, માનસિક, નૈતિક ઘડતર થાય છે. શાળા આપણને સારા નાગરિક બનવાની પણ પ્રેરણા આપે છે. શિક્ષક દ્વારા આ વ્યક્તિ પોતાના જીવનને સફળ બનાવી શકી છે. અને દેશના વિકાસમાં યોગદાન પણ આવી શકે છે, મને મારા શાળા જીવનનો અનુભવ ખૂબ જ ગમે છે, એમાં મેં ખૂબ જ વધારે શીખ્યું છે. તમારી જોડે આજે મને સારા જીવન વિશે વાત કરીને ખૂબ જ આનંદ થયો. તો આપડે પાછા બીજી વાર
તમારા જોડે વાત કરીને ખુબ મન આનંદ થયો છે.
હા તમારો ખુબ ખુબ આભાર. તમે મારી સાથે તમારા વિચારો રજૂ કર્યા.
હમ્મ થેન્ક યુ.